કેમ છો તમે?
હું તો મજામાં છું, તમે કેમ છો?
હૂ પણ મજામાંછો શું કરું તમે?
કાઈ નહી આ તો બસ એમ જ સાફ સફાઈ કરતી હતી, પછી તમને કોલ કર્યું,
ઓ અચ્છા હું પણ જસ્ટ પાણી પીવા માટે આવ હતી, અહં
હા, હ મેં શું કતી હતી કે આપણે એમ આપણા હમણાં જે અ શું કેવાય કે હમણાં જે ગણેશ ચતુર્થી આવશે એટલે પહેલા તો બહ બધા તહેવાર આવશે એના પહેલા જગન્નાથ યાત્રા સ્ટાર્ટ થશે તો, જંગલના ત્યાંકા જારે શરૂઆત થશે ત્યારે તમને તો ખબર ને આપણા ત્યાં રેલીઓ નીકળે છે. એ ઉરી પુરી માં ન સોરી ઉરી પૂરી હા હા તો એ જ પૂરી ત્યાં પણ લોકો જગન્નાથ ભગવાનની યાત્રા કાઢે છે. એમની બહેન સુભદ્રા પછી એમની બેહેન પછી એમના ભાઈ સાથે એમ યાત્રા કરાવે છે ભગવાનની ત્યાં કેટલા લ આખો લોકો એમ જાય છે, યાત્રણ ભગવાન ને પોતે રથ થી ખેંચે છે પછી બધા દર્શન આપવા જાય છે, ભગવાન એની એના પાછળ એમ કઈ ઇતિહાસ હતો ને?
હા, ઇતિહાસ હતો જયારે પે ખ્યાતમાં નીકળી ને પેલા ભગવાન છે, ને માદા
હા હા
સિગ્નેચર ને કેટલા સાત કે પાંચ કુંડોમાં એમ સ્નાન કરવામાં આવે ને ઠંડા પાણીથી તો ભગવાન માંદા પડી જે એમને શરદી ખાંસી થઈ જાય,
એટલે પંદર દિવસ એવું કઈ છે કે તેમને આરામ દરવાજો બંધ કરી દે એવું કઈ છે,
હા હા એટલે છે ને એમને અ મેં છે ને એક જગ્યાએ એ વાઈટ હતું અગ મે પ્રોપર ન કય તો માફ કરે પગવાન. હા એમાં શું હતું કે છે ને એમનો એક પગ હતો એમને એ છે ને બહુ માદો હતો એટલે બહુ જ માદો હત તો એ જગન્નાથજી નો બહુ મોટો ભક્ત હતો તે ભગવાન છે ને એની જે અડધી બીમારી હતી ને તે પોતે લઈ મુકી હતી એના જેમ કે ભગવાનને એમ તું કે તને કર્મથી તો તારા મુક્તિ નહી કરી શકું પણ તારા કર્મમાં સાથ આપી શકો એટલા માટે જે માંદો હતો ને તેની અડધી માંદગી કે બી બીમારી હતી તે ભગવાન પોતે લઈ મુયકી હત તી એટલે કે પંદર દિવસ માટે ભગવાન માંદા પડે છે.
હા મેં સાંભળેલું. હા હા બોલો.
નઈ નહી કયો તમે?
હા મેં પણ એવું સાંભળેલું હતું કે પંદર દિવસ માટે એમ ભગવાન માંદા હોય છે તો પાર્ટ એ બધું બંધ હોય છે અને એના પછી ભગવાન ની યાત્રા નીકળે છે એમની બહેન એ લોકો આવે છે એવું કઈ હતું ને?
હા હા અ એમ કે પા ભાઈ, બહેન અને અ જગન્નાથજી, સુભદ્રા, બલરામ ને જગન્નાથ ની યાત્રાઓ કાઢવામાં આવે છે. વચ્ચે સુભદ્રા હોય ને?
હા, પછી એવું પણ છે ને ત્યાં કે ત્યાં સાત માટલામાં જમવાનું બને છે અને જો નીચે સૌથી નીચેનો માટલો હોય આ પાસે તેમાં જલ્દી જમાનું ના પકાવે ઉપર જે ફર્સ્ટ હોય તેમાંથી પાકી પાકીને નીચેના બધાથી અ છેલ્લે ખાવાનું એમ પકે છે પાકે છે.
એ તો છે અને છે ને મે એ તો એજ ને કેટલું અભું એકદમ એવું લાગે કે જેમ કે ભગવાન છે સા
હમ્મ હમ્મ, બીજું પણ બીજું પણ એવું કરતું કે ત્યાં છે ને એમ લોકો જતા ને ત્યાં ભગવાન નું પેલું એમ કે ઘડિયાળ કોઈ મળ્યા છે ત્યાં એમ ચેક કરેને તો ભગવાન નું હાર્ટ સંભળાય છે ધગ ધગ ધક્ક કરીને અવાજ આવે છે.
ત્યાં ભગવાન નું હૃદય છે ને એટલે.
હા એજ એમ તો બહુ બધા ઘણા ચમત્કાર ત્યાં પુરીમાં ઓડિશામાં થયા છે ત્યાં એક હનુમાનજી નું પેલું છે દ્વાર પાસે.
હા હનુમાજીને ઝકડીને લા
હા હા હા, તો તેનો મત મતલબ એમ છે કે જો એ જો છૂટી ગયું એવું ગઈ છે તો ત્યાં બધી પાણી થી બધા વિનાશ આવી જશે જ્યાં સુધી એ છે ત્યાં સુધી પૂરી એમ સુરક્ષિત છે બધા એમ કે ભગવાનને એમ કીધું છે હું અહિયાં છું તો બધું સુરક્ષિત જ છે.
હા એ જ કેમ કે પેલા સમુદ્ર દેવ છે ને તે ભગવાન ના પગ ધોવા માટે આવી જ અંદર એટલે અને હનુમાનજી એમની રક્ષા કરી કે અંદર ની જઈ શકે પણ શું હતું પેલા છે ને હનુમાનજીને ચકડીને ની દાયકા હતા એમ જ છુટું જ હતું પણ છે ને જ્યાં પણ શ્રીરામ ભગવાન નું નામ લેતા ને તો હનુમાન દાદા બધું ભૂલીને ત્યાં દોડી જતા એમની પાસે અને ત્યાં બેસીને જય શ્રીરામ જય શ્રીરામ કરવા લાગતા હનુમાન દાદા જતા રેતા ને તો સમુદ્ર દેવ ફરીથી આવી જતા અંદર. ભગવાન ના પગ ધોવા હા એજ અને શ્રીરામ ભગવાન માટે પેલા હનુમાન દાદા જતા રહેતા કઈ બી એમ ભૂલી ને એ નામ આવ્યું છે હવે તો મેં ત્યાં જવાજ તો પછી છે ને ભગવાનજી એમને કે તું મારું એમ ભક્ત છે હું તને બાંધીને રાખું તને તમને કોઈ બાંધી નહી શકે પણ હું બાંધીને રાખું તેમને ત્યાં બાંધીને રાખવામાં આવે છે અને એક છે ને એમાં એક મંદિર પણ છે હનુમાન દાદા નું ત્યાં પણ એમની મૂર્તિ બાંધીને રાખવામાં આવી છે એટલે કે જ ચક છે એમ એટલે એમને દ્વાર પર બાંધીને રાખવામાં આવેલું છે અને તમને ખબર કે પુરીમાં જ છે ને અ પ જયારે એકવાર છે ને બહુજ એટલે બહુજ વરસાદ પડતું હતુ એટલે બહુજ વરસાદ પડતો હતો અને એ દિવસે છે ને જગન્નાથ મંદિર નુ જે પેલું હતું ને ધ્વજ
હમ હા હા મને ખબર આવી છે આ પેલું જે ધ્વજ હતું તે કોઈ એમ બાંધવા કરવાના જતું હતું તો કોઈ એક માણસ જેમનો બહુ ભક્ત હતો તે ધ્વજમાં કોઈ પણ સુરક્ષા વગર તે ધ્વજ મંદિર ના ટોચ પર લગાવવા ગયો હતો તો શું થયું કે જે વરસાદથી છે તેે લીલાશ થઈ ગયું હતું ત્યા એ લપસણી થઈ ગઈ હતી તો ત્યાં શું થયું કે એનો પગ લપસી ગયો પરંતુ અચાનક જ જેમાં જે પડવા ગયો અચાનક જ તેના હા તો એટલે કોઈ એ તેનો હાથ પકડી લીધો હોય. એવું તેને એમ એમ થયું પછી ત્યારથી એમ કહેવાય છે કે ભગ ભગવાને કહ્યું છે કે કોઈ એમ કેય કે આ ભગવાને જ એવું કહે છે કે જગનાથમાં કે એમના વંશજ એમના જે વંશજ છે ને તેજ તે ધ્વજા ટોચ પર ઝંડો લગાવશે અને જયારે ન લગાવે તો દ્વાર ખુલશે જ નહીં દર વર્ષ જયારે પણ લગાવવાનું હોય ત્યારે એવું જ ને
હા એવું જ છે.
હા
ત્યાનો છે ને મેં એક જ વસ્તુ સાંભળેલી હતી કે ત્યાં છે ને અ એક જે એક માણસ હતો તે મરી ગયો હતો અને એને જગન્નાથ પુરી લઈ ગયા હતા ને ભગવાન પાસે તો ત્યાં એ માણસ છે એમ જીવતો થય ગયો એવુ કાઈક મેં સાંભળ્યું સાભળેલુ હતું રીલ્સમાં વચ્ચે જોયયો હતુ.
એમ એવું હતું કે એમનો છોકરો છે નાનો ભાઈ દસ વર્ષનો છોકરો હતો તો તેના પપ્પા છે ને હો હોસ્પિટલમાં તેને એમ કે કે એ તો હવે નથી રહ્યો એવું છે તો તેના પપ્પા એને હોસ્પિટલની હાલતમાં જ ભગવાન ના પેલા જે આંગણ હોયને ભગવાન ના સામે મૂકી દે છે પછી આરતી વારતી કઈ થાય છે ઘંટડી વગે છે તો તે અચાનક જ તે ઉઠી જાય છે કોમામાં હોય છે છોકરો કે એવું કય હતું કોમામાં જતો રહ્યો કે મરી એવું કઈ હતું તો અચાનક જ એને આંખો ખુલી જાય છે અને એમ બધા એટલા ખુશ થાય છે એટલા ખુશ થાય છે. પછી ત્યારથી તો પેલું ભજ જય જગન્નાથ એમ કરીને ગીત પણ બનાવેલું અને
હા કેટલા અદ્ભુત હોય ને આવા બધા પેલા જે થાય તે ચમત્કાર
હસ્યમયમ ચમત્કારો છે જે આપણે તો સોચી પણ બધા એમ કે છે વૈજ્ઞાનિકો પણ ત્યાં તો નિઃશબ્દ થઈ જાય છે કે આવો ચમત્કાર તો વૈજ્ઞાન પણ સાબિત ન કરી શકે ક્યાં જેના કારણે થતું હશે કોઈ કોઈ વસ્તુ તો
હા એ છે અને ત્યાં તો એકાદશી ના દિવસે પણ ચોખાવાનો
હા એમ તો આખા જગત હા એ તો આખા જગતમાં ખ ખીચડી ના બનવાય પણ તે દિવસે સ્પેશિયલ ખીચડી ભગવા માટે એના પાછળ પણ એક કહાની છે ને
હા એ તો છે એ લોકો ખીચડીને એટલે ચો ને એમ પ્રસાદ માને ને એક
હા અને એક ડોશીમાં હોય ને તે છે ને જગન્નાથ પ્રભુ માટે દરરોજે ને એ તો એક ખાલી ખીચડી જ બનાવતી તો બધા શાકભાજી દૂધી પણ નાખતી એ તો બધા શાકભાજી કડીકપતા દૂધી એ બધું નાખીને ખેચડી બનાવતી તો ભગવાનને એ બહુ જ ગમતું ભગવાન દર વખત દર એમને એમ કે દર વખતે એમને જમામાં ખીચડી જ જોઈએ તો કોઈ તો એમ માસી ડિશીમાં મો થઈ જાય ત પ્રભુ હું જરા મોડી થઈ ગઈ છું હું તમે માટે. હજું હમણાં બનાવ છે એમ બનાવે પછી ભગવાનને પેલું માટીના માટીનું હોય ને વાટકા જેવું એમાં ખીચડી પરષે છે ત્યારથી ભગવાનને એમ ખીચડી ફેવરે છે બ ભગવાનની દૂધી ની ખીચડી એમને વધારે. ચડાવે છે લોકો.
હા હા એજ અને પછી ખબર કે બધા કય અ ભગવાન રથમાં બેસીને બધાના ભક્ત થી પછી મળવા પણ આવે ને જે રથયાત્ર ના નીકળે ત્યારે અને એ પણ ભક્તો રથને ખેંચતા હોય છે.
હમ.
હા મે એક વાર જોયું હતું કે એકને છે ને એમ તરસ લાગતી હતી કે ભગવાન મને પાણી જે જે રથ ખેચતો હતો એને એક સામે પાણી ની બોટલ એને ઉભો થઈ કે ભગવાન મને પણ તમારી રસી ખેંચ્યું છે આટલા દૂર મેં આવ્યો પણ મેં રસી કેમની ખેંચી શકતો છું તમારી તો છે ને એમ ઓ ટનેટ બને એવું થઈ ગયા કે પિલાઈને પાણી આપ્યું અને પિલો એમ રસ્સી ખેંચવા ગયો તો એમ વિચાર કે ભગવાન બીજામા એ લોકો છે ને જગન્નાથજી ને જોય કે ની ભગવાને અમારી મદદ કરી એમ કરીને
હમ હમ એ તો વાત સાચી જ છે. એવું તો કેટલા ઘણા બ ધા ત્યાં હરો હસ્યમ છે ત્યાં પણ એમ જો મસ્ત છે ત્યાં બધું જ સારું છે. એમ પૂજા પાઠ થાય છે પછી ભગવા ભગવાન ને જે આંખો છે બે મોટી મોટી કેટલી મસ્ત સુંદર હોય છે.
હા ને એ જ અને તમને ખબર કે ક જે માછીમારો હતી કે જે એમ માછરાઓ પકડે એ ભગવાન માટે માછલી એમ લઈને ખીલી હતી પ્રસાદમાં અને ત્યાંના દ્વારપાલ એમ કેને ની ભગવાન તમે માછલી ચડાવશો પછી જોય તો એ માછલી કઠવાલમાં કે કોઈમાં ફેરવી ગયેલી હ
હા હા એ પણ મેં સાંભળેલું છે બધું
હ તો ત્યારથી એ માસી પણ ભગવાન માટે કઠલ ને તો કે એમ સારું શાકભાજી જ લાવતી અને
હા ભગવાનને કઠલ ને એ બધું બહુ ગમે ને કેમ ખીચડીમાં લોકો કઠલ પણ નાખે છે કઠળ દૂધી એમ બધી શાકભાજી બનાવીને મિક્સર ને તીખી વધારે બની જાય ય તો ભગવાન એમ કોઈ કોઈમાં એમ બો એમ હોય બો તીખું બની ગયું તો પાણી આંખમાંથી આવી જેવું બધું કઈ છે.
હા હા હા
એટલે બધા એમ બધું ભ ભગવાને ગમે એવી રીતે જ બનાવે છે ચાલો હવે તો બોવ વાત થઈ હવે આપડે પછી એમ વાત ક કરી શું
હા સારું ચોક્કસ બાય